હલો.
કેમ છો તમે.
બસ મજા મજા તમે કેમ છો.
હું પણ મજામાં છું. અ તો હવે કયા વિષયો ઉપર તમારે વાત કરવી છે.
આપણે જોઈએ તો આપણા બાળપણ વિશે જ આપડે ક્યાંક વાત કરીએ ચર્ચા વિચારણા કરીએ. તમે શું કયો છો.
બાળપણ વિશે તો હું શું કહું તમને. અ આપણે જ હું જયારે બાળપણમાં હતો ને. તમે તો થોડાક પાછળો હસો પણ હું જયારે બાળપણમાં હસું. હતો ને ત્યારે અ એ કહેવાય કે. છોકરાઓ પાસે ફોન નતા કે પછી. લોકો બહાર રમવા જતા હતા એકબીજા જોરે અ. અ એ લોકો ક્યાંક ને ક્યાંક અ મલતા હતા મળતા હતા. તા કે પછી ગામમાં અ રખડતા હતા નદીએ નાવા જાતા હતા. પછી અ કે ની કેરીઓ ની સિઝન હોય તો. કેરી તોડે અ બોરની સિઝન હોય તો બોર તોડે જાંબુ તોડે. અને એવું બધું કરતા હતા ક્યાં કયાં પણ હવે ના બાળકો. આપણે જોવા જઈએ તો એ બધાથી બોધવું છે ભલે ગામડામાં પણ ડરતા હોય. તો પણ એ બધાથી બહુ દૂર છે ક્યાંક ને ક્યાંક તમારું શું માનવું છે આ.
હા તમે કછો એ વિષય ઉપર એકદમ જ હું. આપું છું ગ્યાન. કેમ કે અમે જય્યારે નાના નાના હતા ત્યારે અમારી પાસે તો એવી કઈ સુવિધા ઉપલબ્ધ હતી જ નહી. કે કેવાય ને કે આપડે જોવા જઈ ને તો આ બધું આપડે. અત્યારે જોયું કેવાય અમે બધા જાતા. સ્કૂલે જઈ ને તો બસ માં જાતા અને અત્યારની પેઢી તો ડાયરેક્ટ સાયકલ ડાયરેક્ટ ગાડી બાઈક. બુલેટ આપડે તો સાયકલ ઇ જમાનામાં નસીબ નહોતી. કેવાય નહી ઓલી નાની બાબા ગાડી આવે ઇસકિવિટ ઇ અમે ન. નસીબ નહોતી અમે સાવું. ના હતા ત્યારે તો મમ્મી ને અમને તો છે ને સાંજે વેલા જ સુડાવી દે. કેમ કે સવારે વેલું સ્કૂલે જવાનું હોય. તો સવારે આપડે વેલા ઉઠી ના શકીએ એટલે સાત વાગે છે ને મારા મમ્મી અમને ત્રણેય ભાઈ બહેનને. સૂળાવી દેતા. અને જોઈએ ને તો અમે બધી ફ્રેન્ડ્સ નાની નાની હતી તો ઓલા કહે ને ચકેડા દા નદી. પર્વત છે પકડમ પટ્ટી છે થપોદા છે એવું બધું રમતા અને અમને બધાને ટીચર ટીચર રમવાનો તો બહુ જ શોખ હતો હતો સાડી પહેરતા આવડે નહી અને ચુંડડી વિટી ને બધા છોકરીઓને બેસાડી. ને ભીતમાં ચોક થી ને લખી. કે ચાલો એકડે એક બગડે બે એવું બધું ત્યારે તો બ્લેકબોર્ડ હતા પણ ત્યારે એવી લેવાની આપળી પાસે પોઝિશન નોતી સુવિધા નોતી ને ભીતમાં લખતા અમે. ટીચર ટીચર રમતા બાર ફરવા જાય તો બધા મમરા ને એવું બધું અમે લઈ જતા અત્યારે તો ઓલી ફ્રાઈસ ને ફ્રેન્ચ ફ્રાઈઝને ઓલુન પીઝા ને બર્ગર ને અત્યારના છોકરાઓને એ ખબર પડે છે આપણા જમાનામાં એું કઈ હતું જ નહીિ જોઈએ ને તો
હમ
અને ભણવામાં પણ આપ હા પણ આમાં પણ એવું જ હતું
હમ હવે તો ભણવાનું આપણેે જોવા જઈએ તો એ પણ બહ અઘરું થઈ ગયું છે અઘરું તો ને એ આપડણે કહી શકીએ પણ એટલું બધું મોંઘું થઈ ગયું છે આપણે કહેવામાં જઈએ તો આજકાલ તો તમે છોકરાઓને હવે તો પ્લે ગ્રુપ આઈ ગયું છે, પ્લે ગ્રુપ ના પેહલા પણ તમે પ્લે સ્કૂલમાં નાખી શકો છો, ક્યાંક ને ક્યાંક. ત્રણ વર્ષનું કે અઢી ત્રણ વર્ષનું બાળક થાય ત્યારથી જે ચાલુ કરે છે એક સંઘર્ષ એને કઈ બોલતા પણ ના આવડતું હો કદાચાતો તો પણ એમ કે ભલે ને બાળક થોડું ઘણું છૂટું પડતું એમ કરીને એ રકને ક્યાંકને ક્યાંક સ્કૂલોમાં મુૂકવામાં આવે છે કે પ્લે સ્કૂલમાં મુૂકવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક મા બાપ ને પણ
તમારો વોઈસ નથી આવતો
ઘોરે આવે છે તમને
હા વિ છે
અ બાળકોને અ મા બાપ ને પણ ક્યાંક ને ક્યાંક લાગે છે કે એમના બાળકો ઘૂઘાટ કરે છે કે અવાજ કરે છે એટલે લોકોને નથી ફાવતું ક્યાંક ને ક્યાંક. એ લોકોની પર્સનલ લાઈફ કેહેવાય ને કે જયારેથી એ લોકો પેરેન્ટિંગ ચાલુ કરે કે મા બાપ બને. ત્યારથી લોકોની એક પર્સનલ લાઈફ એ લોકો માને છે, કોરવાઈ જાય છે. અ માતા હોય જો સિટીની તો એ માને છે કે મારું કરિયર ખોવાઈ જાય છે ક્યાંક ને ક્યાંક અ પેરેન્ટિંગમાં. અ પિતા હોય તો એમ માને છે કે અ એ પોતે કોન્સન્ટ્રેટ નથી કામમાં અ બાળકો લીધે. તો તમારા કોઈ એમ તમારા વચ્ચે થાય આમ. ઘર્ષણ બાળકના લીધે દરેક અ આપડે માનીયે કે પતિ પત્નીમાં થાય જ છે.
અમારે બાળક જ નથી પેલી વાત કઈએ ન તો.
ને મારી બેન ની છોકરી છે ને તો ઈ મને આચી આચી કરે નામાં માસી ન બોલે આચી જ કે આચી, આચી એવું કરે ને આપડે આમ પીગલી જાય એને જોઈને. એને એટલી ખબર પડે છે ને એ છોકરીને કે તમે વાત જાવા દયો.
હિતેકશા બેન મન હા હિતેકશા બેન મને કોલ કરે તો પછી, હા.
હા ઈ કેતી હોય કે વાત એને ફોન કરો એટલે હેડફોન લઈન બેહી જાય હા.
હા હા મન ખબર છે ને.
એટલે ઈજ જોઈ એને તો અત્યારના બાળ કોન આપડે કાઈ શીખવાડવું પડતું જ નથી ને પેલા આપડે હતા તો આપણે તો બધું કેવું પડતું કે આમ કરો તેમ કરો, અન અત્યાર ના બાળક ખાલી જોઈલ્યે એટલે એને તરત જ મગજમાં ઘુસી જાય. કે આ વસ્તુન આપડે આમ કરવાનું. મારી બેનની છોકરીને કાઈ એટલે એક વસ્તુ આપડે શીખવાડી નો પડે ટોટલી વસ્તુ એને ખબર પડે એક એક જ વાર એને કેવું પડે આપડે કે બેટા આમ નઈ ન આમ એમ. એને મામા એટલે મામા જ જોઈ ને નાનું એટલે નાનું જોઈ ને એને હામે આપડે ફોન કરીન દેવો પડે હજી આજ સવારની જ વાત છે, મેં ફોન કર્યોન તો એન મારી હારે વાત નોતી કરવી આચી ના આચી ના આચી નથી જોવી મારે એમ. એવી છે પણ અત્યારના માં મા બાપ ને પોતાના કામ વર્ક માટે બાળકોને શું કે કે મોબાઈલ દઈ દયે ટીવી ચાલુ કરીને દઈ દેશે. અન આપડી વખતે તો એટલું કઈ વર્ક નો એટલું લોડિંગ નોતું અને કે કે બધા શેરી ગલીયુમાં રમવા જાતા નદી એ નાહવા જાતા અત્યારે તો સ્વિમિંગ પુલ ચાલો સ્વિમિંગ પૂલ જઈને પેલા તો આપડે નદી એ નાવા જાતા. મમ્મીન સાથે મમ્મી ને એ લોકો કપડાં ધોવા જાય ન આપડે ઇયા નાતા હોય નદીએ એ મજા કરતા હોય ખાવા પીવાનું લઈ ઈ હવે નાસ્તો લઈ ગયા મમરાને એવું બધું. અને અત્યારે તો બહાર ના ફ્રાન્ચ છે, પડીકા છે બહુ જ વધી ગયું છે ખાવા પીવાનું બારનું. આ રોજ સાંજ પડી કે બારે એક ચક્કર તો મરાવો જ પડે નાના છોકરા નો અમારે આયા બાજુમાંય છોકરો છે એના પપ્પા અમે જાઈ એટલે એન આમ થી ન આમ ચોક માં એને એક આંટો તો મરાવો જ પડે એને. નકર એને જાવા નો દે અને મા બાપા એટલા એવા થઈ જાય આમ. ઢીલા કે ના મારું છોકરું રોવે છે પણ પેલા તો એમ જ કેતા કે બાળક જેમ રોવે એમ કઠણ થાય મજબૂત થાય અત્યારના બાળકોને જરાય રોવા જ નથી દેતા.
હા બહું સત્ય કીધું અત્યારના બાળકોને કંઈ લેતા અને તાર જેટલા જોઈયે એટલા રમકડા લાવી દે ક્યાંક ને ક્યાંક. પણ અ મેં અત્યારે જ હાલમાં જ એક બે જોયો તો બે ત્રણ કદાચ બે ત્રણ દિવસ આગળ જ કે બાળકો માટે મોલમાં ઓલું આપણે અ શું કે અ દરિયા કિનારે નો જાય એવી રીતે ઇનો આવે એ મોલમાં લગાયેલી હતી માટે ત્યાં તમે બસ્સો રૂપિયા આપો કલાકના એટલે બાળકને રમા દે ક્યાંક ને ક્યાંક. અ પણ એ જ માટી જયારે આપણેે ઘરે આવીએશું ત્યારે બાળકોને નથી રમવા દેતા ક્યાંક ને ક્યાંક. એ છે કે અનહાઈજીનિક છે કે પછી એમાં નો રમાય ક્યાંક ને ક્યાંક, પણ જેટલું બાળક માટી જોડે જોડાણ હશે કે એની પ્રકૃતિ જોડે જોડાણ હશે એટલું જે સારી રીતે અ મને લાગે છે, કે વધી શક છે કે એનું જે આઈક્યુ લેવલ છે એ વધી શકશે ક્યાક ને ક્યાંક અને આપણે જોવા જઈએ, તો શહેરોમાં જે અ વાતો કરીએ અમદાવાદ મેટ્રો સિટ જેમ કે અમદાવાદ લઈ લો, બેંગ્લોર લઈ લો, મુંબઈ લઈ લો, સુરત લઈ લો એવી અ બાળકો માટે હવે જગ્યા જ નથી રહી બાળકો એ કઈ જગ્યા રમવા જવું કે ક્યાં પ્રકૃતિ જોડે જોડાણ થવું અ ક્યાં સંસ્કૃતિ જોડે જોડાણ થવું એ આપણે જોઈએ જ નથી શકતા ક્યાંક ને ક્યાંક. અને હવે કેવું હોય કે અ નાની-નાની ફેમિલી ન્યુક્લયર ફેમિલી હોય કે જેમાં ખાલી માતા અને પિતા હોય પહેલા તો કેવું હતું કે કાકા-કાકી જોડે હોય અ દાદા-દાદી જોડે હોય અ એટલે એ એ લોકોમાં સંસ્કાર
વોઈઝ નથી આવતો. હલો, વોઈસ નથી આવતો.
હવે
કપાઈ-કપાઈ ને આવે છે વોઇસ.
હા. પણ એડજસ્ટ કરી લેજો. એમ પણ હવે, બે જ મિનિટ છે. અ બાળકો જોડે એટલો પેલા જોડાણ આપણે જોવા જઈએ તો પેલા જેટલા બધા શું કે પરિવારથી આખો તાલમીર બેસાડી રાખ હવેના આપણે જેમ જોવા છીએ એમ નાના અ જેટલા પરિવાર ન્યુક્લિયર થયા છે એટલા આપણે પરિસ્થિતિઓ પણ વધી છે, કહી તમાર શું માનનું છે, એના ઉપર?
હા, તમે કહો છો એ વાત બરાબર છે, પેલા આપણે બધા સાથે મળીને રેતા ને અત્યારે હવે આ જમાનામાં એલોકોને સાથે મળીને રહેવું જ નથી ગમતું કે છોકરાઓ વચ્ચે બાજણ થાય, તો એમાં મો વચ્ચે પણ બાજન થાય કે નાના-નાના છોકરા છે, એ બાય જાઓ હોય કઈ પણ વસ્તુ કે રમકડા માટે એજ ઝઘડામાં મોટા લોકોને પણ ઝઘડો થઈ જાય છે, કે તારો છોકરા એ મારા છોકરા ને મારયું મારા છોકરા છોકરાએ કઈ કરું નથી ઈ બાબત ઉપર મોટા લોકો બાજુ મળે છે, મમ્મી-મમ્મુ કે દેરાણી-જેઠાણી, સાસુ-બહુ છે કે સગા ભાઈ-ભાઈ પણ બાજવા માંડે છે. એટલે કોઈને સાથે રહેવું ગમતું જ નથી, મે મારા અંદરથી એટલે બધા નોખા જ રહે છે, બને ત્યાં સુધી અને પોતાની લાઈફ પોતે પોતાની રીતે જીવવા માંગે છે, પણ ઈ લોકો એવું નથી વિચારતા કે જેટલા આપણે સા થે મળીને રહીશુ એટલા આપણા બાળકોને પણ ભવિષ્યમાં સારું છે. અને આપણા ફેમિલી માટે પણ સારું છે, તમે જોવો તો એક લાકડીને તમે તોડો તો વાર ન લાગે પણ જે લાકડીનો સાત-આઠ લાકડી કે દસ-પંદર લાકડી તમે ભેગી રાખીને તમે તોડો તો તમારાથી ના તૂટે. કે એવી જ રીતે ભવિષ્યમાં તમારી ફેમિલી ઉપર કે કઈ પણ એવો પ્રોબ્લેમ આવી બને અનિવાર્ય કે કૃત્રિમ રીતે તો તમે એકલા તમે એને પાર ન કરી શકો. ફેમિલીમાં પપ્પા હોય, ભાઈ હોય કે દાદા હોય કાકા હોય કોઈ પણ હોય તો આપડી આપડી સિચ્યુએશન આપણે એને શેર કરી શકીએ કે ગમે રીતે આપડે પૈસા ન ક ગમે એ પ્રોબ્લેમ હોય તો મોટા આપડી સાથે હોય તો એઈ પૈસા આપીને આપડો પ્રોબ્લમ શોર્ટ આઉટ કરી શકે છે. જો આપડે એકલા રહેેતા હોય તો આપણે કાઈ પણ પ્રોબ્લમ સોર્ટ આઉટ કરી જ ના શકે અને એઈજ પ્રોબ્લેમ ના કારણે બે માણા વચ્ચે ઝઘડા થાય એ ઝઘડા ના કારણે બાળકો ઉપર અસર પડે. અને ઈ ઝઘડો બાળક જોવે તો બાળક પણ એવું શીખવાનો જ છે નાનપણ થઈને એટલે મોટા થઈને બાળકો એવા ઝઘડા ના અ ઝઘડા કરે છે ને નો કરવાનું કરી બેસે છે. અને આ જમાનામાં અત્યારે બાળક હા બાળકો બહ જ ખરાબ કાર્યો બચપન થીને જ જોય છે પછી મોટા થઈ ને લોકો કરવાના જ છે. જો તમે જોઈ જ રહ્યા છો કે અત્યારે આ બધા દુષ્કર્મો વધી ગયા છે બધી જગ્યાએ.
હા બહ સત્ય ગીત તમે ક્યાં આવું થતું રહી છે. અને મને પણ લાગે છે કે ક્યાંક ક સંસ્કારોની ઉણપ છે કે પછી આપણે જોવા જઈએ તો બહુ બધી આપડા સમાજમાં પણ દુષ્કર્મોની વધતી જાય છે. ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ છીએ તો એની માટે સજાઓ પણ ઓછી છે. અ અને કેટલા બધા પ્રશ્નો આપણી સામે ઉઠી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તો આમ જ આપણેે અ બીજી પણ વાતો કરતા રેશું. અ ખૂબ ખૂબ આભાર તને.
તમારો પણ ખુબ ખૂબ આભાર તમારી સાથે વાત કરીને નવું જાણવા મળ્યું તેના બદલ ખુબ આભાર.
આવ જો.